હલો.
અવાજ આવ્યો બોલો શું કહો છો કેમને યાદ કર્યા
બસ કશું નહી આજે તો જોને ઉ હા હા બોલો બોલો જિયાબેન સંભળાય છે. તમને મારો અવાજ આવે છે ને. બસ કઈ નઈ આજે છે ને એટલે આજે હું. ફન મજે દેવી ને તો ઓકે ઓકે બાપા બપોરમાં જમ્યા પછી અરા ઘરમાં જોયું હોયને તો બધા પોતા પોતાનો ફોન લઈને બેસી ગયા હતા કોઈ કોઈ જોડે એકબીજા જોડે વાત ક કરવા તૈયાર નહ અને ટીવી એમને એમ ચાલે એમ તો મેં વિચાર્યું કે જોને આજની ટેકનોલોજી હા હા હા ટીવી તો એમને એમ ચાલુ જ પણ બધા પોતપોતા ફોનમાં મજગૂલ એક રીલ્સ જોતું હતું એક વોટ્સપ ખોલીને બેઠું તું એકને ફોન પર વાત ચાલુ ત તો પછી મેં વિચાર્યું કે જોને આ ક ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે અને વિચારું કે શું આ ટેકનોલોજી આવવાથી આપણને ખરેખર ફાયદા થયા છે કે કેટલાક નુકસાનમાં પણ આપણે ગયા છે એમ
નુકસાન ભી બહુ થયું છે જવા
ત પછી મેં વિચાર્યું પટલા આ જયા બેેનને ફોન કર આપડણે થોડીક કોનડી કશક એ કે ના એ મરજી એવું વિચારે છે કે એમને વિચારો અલગ છે એમ એવું
હમ
એટલે એમ તો હ શું કેવું છે તમારું ટેકનોલોજી પર
ટેકનોલોજીને જોવાને કેટલી આગળ વધી ગઈ છે નવું નવું બધું આવ્યું છે પેલા આપણેે કોરોના આવ્યો કોરોના પેલા તો આપડણે નિશાળમાં જઈને ભણતા હતા અત્યારે તો ઓનલાઈન થઈ ગયું છે બધું પેમેન્ટ નાટ આપડે તો હવે ફ શું કેવાય પૈસા ઓનલાઈન મોકલી શકીએ.
હા જી વાત છે. જો એમ તો હું પહેલેથી હું કહું ને ત આપણા ભૂતકાળ સાથે જો એની સરખામણી કરીએ ને તો કેવું કે પેલા જે આપડા લોકો આપડા સગા વાળા હોય વિદેશમાં. એમની જોડે આપે કોઈ કોન્ટેક્ટ નહતો થતો. એમ કે એમનો ફોન પાછો જો આવે ને તો પંદર દિવસ એક વાર ને સાદો ફોન થાય ને એ કેટલા બધા પૈસા કપાય રોમિંગ બોમિંગ જડે અ ત્યારે આપણે વાત થતી હતી.
અનેત તો
અને અત્યારે તો આ જે ટેકનોલોજી એટલી આગળ વધી છે પહેલા તો કેવું કે ટુ જી હતું વન જ ટુ જી અને થ્રી જ લગી નતી બહુ ખાસ વાત થતી થ્રીજી આવ્યું તાર વાત થતી હતી પણ એમાં પૈસા વધારે થતા હતા વિડીયો કમાં પણ વાત થતી ત અને પેલામાં થ્રીજીમાં પણ એમાં પૈસા વધારે થતા પણ જેવું આ ફોરજી અને ફાાઈવજી એ એન્ટર કર્યું છે ટેકનોલોજીના ડેવલોપમેન્ટના કારણે જેટલી ટેકનોલોજી આગળ વધી છે એટલું આપણે એટલું ઈઝીલી આપણે આપણા ઘરના વિદેશી લોકો જોડે આપણા વિદેશી સગા વાલા હોય એમની જોડે જોય ને આપણે ત્રણ ત્રણ ચાર ચાર કલાક વિડીિયો કોલ પર વાત કરીએ તોય કશું પૈસા પૈસા ને એ જ નહી એક વાર ફોનમાં મહિને બેલેન્સ કરાયું એમને અને આપણેે એટલે બસ વાતો જ કર રાખીએ કોઈ ચિંતા
એટલે રમે તેવો આપડો
એકદમ આપણેે પહોંચાડી શકીએ એમના સુધી
ના સાચી વાત છે અને જોુઓ ને અતાર તો એઆઈ આઈ ગયું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
પેલા તો કઈ બી કામ કરવું હોય આપણે જાતે કરવું પડતું તું. પેલા તો આવું કઈ હતું જ નહીં, અત્યારે તો કઈ બી પૂ છે તરત જ આમ એક મિનિટમાં આપડું કામ થઈ
ચાલો, હા. સાચી વાત. ખાલી આપડે હું-હું વાત કરું આપડા જનરેશનની, બે હાજર એક થી કે બે હજાર ત્રણ ચાર સ સુધી તો કેવું કે આપણેે કેવું પેલા યુટ્યુબ એટલે ખાલી આમ કાર્ટૂન જોવા ને એના માટે યુઝ કરીએ અત્યારના છોકરાઓ તો યુટ્યુબ પરથી જ ભણે છે, હું તો એવું કઉંન તોય ચાલે. ખાલી સ્કૂલમાં તો એ લોકો આમ જનરલ નોલેજ જ લેવા ઉપર-ઉપરથી જ ભણવા જતા હોય પણ એમને ડીપલી શાંતિથી ભણવું હોય, મારા મુનાનો ભય છે, એણે એની કોલેજ પતાઈ, કેરનું દસમું બારમા ના બધા એ બધું મોટા ભાગે ઘેર બેઠીને યુટ્યુબ પર જ જોતો તો. વિડીયોન બિડીયો ના ડિટેલમાં આગળ સ્કૂલમાં ચલા આગલે દિવસ બધું જોઈન જાય. એટલે પેલો કોન્સેપ્ટ એમનો ડીપલી એટલો ક્લિયર થાય ને અને પછી તો આ ચેટ જીપીટી આવ્યું છે એ તો તમે જોશો બેઠું જ આપી દે આપણને આખું કન્ટેન્ટ આપણે તો ખાલી એક એક લાઈનનું જ એમને ઈનપુટ આપવાનું એટલે એનું પ્રોપર એવું આવઉટ ફોટા દે ફોટા બોટા જે જોઈતું હોય
સાચી વાત છે અત્યાર તો પ્રેઝન્ટેશન બઝન્ટેશન બનાવની જરૂર પડ નહી પડતી બાકી પેલા તો કેવું કલાકો કલાકો આપડે બગાડતા ત પાછળને અત તો ખાલી તમે એમને એને કહો કે મને આટલું આટલું કરી આપે એટલે પાંચ પાંચ મિનિટ બી બો કેવાય અમે એક મિનિટમાં જ આપી દે તમે માનશો ને મારા પપ્પા તો એવું મારી બેન મારી નાની બેન છે ને મારા બેનને તો એવું કે એક કામ કર તું સ્કૂલ જવાનું બંધ કરી દે તું બધું ફોન થી જ ભણ હુ જોઈને એમ કે
હાચી વાત હા અને આ લોકોને કેવ લાગે પાછુ અને આપડા ઘરવાળા ને કેવું લાગે કે નાના આ લોકો તો ખાલી ફોન માં ટાઈમ પાસ કરતા હશે આપણા મમ્મી પપ્પા ને એવું લાગે પણ ના આપડું છોકરું એકચુઅલમાં એ ટાઈમે ભણતું જ
ના પણ ખરેખર ખરેખર એના ગેર ફાયદા એ છે અમુક છોકરાઓ ભણવાના નામે ફોન જોઈ ખાય
હમ્મ હા તો હવે એ તો બાળક બાળક છે બધું નિર્ભર કેમકે જો અમુક લોકો તો એવું કે કે મમ્મી હું આટલું વાંચું છું આમ તેમમ ફોન કરી એ જોડે લઈ અને પછી ગેમ જ રમવા ચાલુ કરી દે ને અને બે કલાકને એવું નહી કે ચલો એક દિવસ એ જુઠ્ઠ બોલીને કેમ રમી લીધી પછી એને લત લાગી જાય એ વસ્તુની એટલે આના માટે પણ સારું નહી જો પબજી પબજી એવી આ લોકો એ ગેમો ડેવલોપ કરી છે ને ગેમસ કે કેવું કે આપણું છોકરો એમ એમ જ રચ્યું પચ્યું જુએ એટલે એનું મગજ બીજે કઈ વાપ આપે જ નહીં બધા
જો ને વચ્ચે કે પેલી કેવી ગેમ નીકળી બ્લુ વલ્થ કેટલા બધા છોકરાઓએ આત્મહત્યા કરી દીધી
કરી લીધ હે અને ના અને પાછું કેવું કે અમાં તો અમુક અમુક એવા એવા લેવલો મૂકે ને કે એ લેવલ પાછા પૈસાથી જ ખુલે તો આ લોકો જુઠું બોલી ને કે ગમે તે રીતના અમાં પૈસા નાખે અને આવી રીતના પૈસા જાય એ લોકો ના એમ અને પૈસા કમાવાના લાલચમાંય લોકો આવી રીતના એમના પૈસા અને પાછી આ ગેમો કેવી હોય ખબર તમને પેલા આપણને લાલચ આવે લાલચ આપે આપડે એવું કે પાંચસો રૂપિયા આપડા નાખ્યા હોય ને તો આપડે પંદરસો કમાઈ એવી લાલચા લે એટલે પછી પેલા એક દિવસ તો પેલો કમાઈ લે ચલો અઠવાડિયુંય કમાય પછી એને એવું કે લ વધારે નાખું તો મારા ડબ્બલ થઈને આવવાના જ છે ને પછી એ જાય
સાચી વાત છે
હમ્મ એવું પણ કે એવું બલા કહું ગમે તે વસ્તુ ના ફાયદા અને ગેરફાયદા તો હોય જ એટલે પણ કેવું કે જી ઘ જે વસ્તુ જેટલી માપમાં વાપરો એટલી આપણા માટે ફાયદાકારક અને માપની ભરતમ લિમિટ ભર જાાવ એટલે પછી એ તને નુકસાન જ આપ
સાચી વાત છે અત્યાં જોઓ ને એઆઈ નો યુઝ કરીને લોકો કેટલાક ગેરકાનૂની કામ કરે છે પૈસા કમાવાાર લોકોને બ્લેકમેલ કરે છે અને કેવું બધું કરે છે
હા એજ સાચી વાત છે પણ આમ જોવા જઈએ ને કે જયારે કોરોના ને એવું આવ્યું ને ત્યારે હું ભણવા પ્રત્યેની વાત કરું તો હું ફાયદાની જો વાત કરતી હોય તો સ્ટુડન્ટ કેવા ઓનલાઈન ૂમ મિટિંગને બધું એટેન્ડ કરીને એમનું કામ સારી રીતે ભરતા હતા પછી બધા એમ્પ્લોઈઝ ય એમનું પણ કામ અટક્યું તો નતું જ રહેતુંની એ મિટિંગ કરી અને પોતપોતાના અલગ અલગ ટાસ્ક અઇન એમના બોસ કરી દેતા હતા એટલે આવી રીતે ના જો જય્યારે આપે આવી સિચ્યુએશન આવીઈ જાય કે જય્યારે તમાર એટલું બધું રસ્ટગેશન આ જાય કે બહાર નીકળવાનું જ ને તારે તમાર આ બધું
બઉુ કામ લાગે હા
હા અને પ પછી જો આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે, હું તો એવું કઉું કે, સારું કેહેવાય કે આપડે બહુ જ વધારે અમાઉન્ટ લઈને કંઈક બહાર ફરવા જવું હોય. દ હજાર માંથી. લાખોમાં, તો પછી આપણે જોડે ના રાખવી પડે, આપતા. ના ર, ડાયરેક સ્કેન કર્યું.
અને ભર દીધું. ના, ના, સાચે, પણ એમાંય બહુ ફ્રોડ થાય છે, એટલે એ બાજુ થોડુંક. કેવું, આપડે. ધ્યાન રાખવું પડે.
હ, ફ્રોડ થાય છે, સાચી વાત. પછી પાછા પૈસા આવવાની કોઈ ગેરંટી નહીં.
હમ, કેવું આમ. ઘણા બધા લોકો ફોન કરીને એવું કહે, કે કરીને આપડા જેજી રિલેટિવસ હોય એમનો ફોન હેક કરીને આપડા મેસેજ કરે કે, મને આટલા પૈસાની જરૂર છે. છે, મોકલાઓ ને. એટલે, આપણને કેવું લાગે? એમને માંગ્યા, એટલે આપડે કેવું, મોકલાય દઈએ?
આાય. સાચી વાત છે. હાચી વાત.
ધ્યાન રાખવું પડે.
હમ, સાચી વાત છે. આ પાછા લોકો એવું પાછું ઓનલાઈન શીખે છે ને, એમની જાતે સાયબર અટેક કરતા, એટલે આ બધું ડ્રોબેક છે. એના બાકી એક જોતા તો સારું જ છે, પણ જેવી જેવી રીતના લોકો નવું નવું પાછું બરે પાડે છે ને, એવું. તમે નહીં માનો, આ બધી રીલ્સો ને રીલસો કેવું, અમુક તો જાતે જ બતાવે કે જો આવી રીતના આ લોક આવા બહેણાનું મેં બી રીલસ જોઈલી કે આ અલગ અલગ બધા બહેણા હોય ને ઘરના. એનું લોક આવી રીતના. ખોલી શકાય આવી રીતના, એટલે કોઈની નજર ના જ. તો એ રિલ્સ જોઈન શીખીએ.
હાચી વાત છે, નજર બગડે.
હા, પછી એ લોકો કોક દિવસ આવું કરવાનું ટ્રાય કરે. એવું, એટલે અમુક એવી એની પોતાની ઇન્ફોર્મેશન એવી-એવી લીક કરે ને કે અને આ રીલ્સોનું તો એક જોતા પૈસા કમાવા માટે સારું, પણ જે એટલી બધી આ સેલિબ્રિટીઓની તે પ્રાઇવેસી કેટલી બધી ભંગ થાય છે.
અને જોવ ને આમ પૈસા કમાવા હતાર લોક કો એમની ઈજ્જત વેચી કાઢે.
હમ્મ, સાચી વાત છે, સાચી વાત.
શું કરી હવે જમાનો કેટલો બદલાઈ ગયો છે, જોકે આમ જોઈ તો કળયુગ છે, ઘોર કળયુગ ચાલુ થઈ ગયું છે. જોવો કેવું
હા, સાચી વાત છે. ના કોઈ ભંગ વન પરએય વિશ્વાસ અહ અત્યારે તો આ બધા લીધે લોકો ઊં હું તો માનું છું પોતે કે ભગવાન છે જ. પણ રીલ્સો એવી આવે છે ને કે ભગવાન છે કે નહી પાછું એ બધું એ લોકો સમજવા બેેહી જાય, એ લોકો કોણ સમજાવનારા.
તમે કોણ કેનારા કે ભગવાન છે કે નહીં, હા ચી વાત છે. શું ચાલે, બોલો બીજું કઈ?
બસ કઈ નઈ આજ મગું આવું બધું હતું તા મે કીધું લાઈ થોડીક વાત કરી કે ના હા ક આપણને ફાયદો આપે જ. છે કે પછી આપડ અંદર, ગેરફાયદા ખરેખર ટેકનોલોજી, એમ તો સારી કેહેવાય.
હ.
પણ કેવું કે માપમાં યુઝ કરે તો. કેમ કે આ લોકો છે ને આવી આવી નવી નવી ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપ ને એવું બધું તો બર્ની દેશો વાળા એટલે બનાવે, કે આપડણે સારી રીતના એમાં ટાઈમ પાાસ કરી દઈએ, બે ત્રણ કલાક જો એક માણસે બે ત્રણ કલાક તો હજારો માણસે કેટલા થાય. અને એટલા લોકો લોકો જે એમ જ રચ્યા પચ્યા રે, તો પછી એમનું મગજ બીજે લોકો વા ખરીદ ના શકે. અને એના કારણે આપડો દેશ આગળ ના
એ તો આ લોકો ની ચાલો જ હોય છે.
હમ એટલે આમ હું તો એવું જ કહું કે જો મા- માણસો એ પણ જાગૃત થવું જોઈએ અને આપણા દેશના, ગવર્મેન્ટ પણ જાગૃત થઈને આવાવા કેમ્પ ઓર્ગેનાઈઝ એટલે આયોજન કરવા પડે, કે હા ભાઈ જો તમે તમારો આટલી જિંદગીનો આટલો ટાઈમ તમે, બરબાદ
ના ના સાચી વાત છે.
તો તમે જાગૃત થાવ અને બીજામાં વાપરો અને આ બધું ઓછું થોડું ખર તો થોડુંક દેશ આગળ આવવાની શક્યતા ખરી એમ.
બરાબર છે.
મળીયે પછી.
હવ હવ ચાલો મળીએે.